કેમ છો
બસ બસ મજામાં
હા બસ મજામાં કેવું ચાલે તમારા આમ ખેતર બેેતરમાં કામ
બસ ચાલ્યા કરે છો
એવું
હ કારણ કે અત્યારે તો વરસાદ ઓછો આવે છે
હા
ચાલુ જ નથી થયો એટલે વરસાદ વગર તો પછી કેવી રીતે આગળ કામ વધારવાનું
હા એ પણ છે અને એમાં કેવું કે આજકાલ તો કેવું થઈ ગયું છે કે વૃક્ષો આપડે વધુ કાપ વધારે કાપવા લાગ્યા છે ને એના કારણે પણ અમુક વરસાદ નહી આવતો
એજ ને એના કારણે જેવું થાય છે ને કારણ કે વૃક્ષો ઓછા થઈ ગયા એટલે પછી ગ્લોબલ વોર્મિ પણ વધી ગઈ એટલે એના કારણે શું વધારે ગરમ
હા એટલે આમ આપડે વરસાદ લાવવો આમ જરૂરી છે અને કહીએ તો વૃક્ષો છે તો જીવન છે કેમકે મનુષ્યનું જીવન તો હા કેમકે મનુષ્યનું જીવન તોમ વધારે વૃક્ષો ઉપર ડિપેન્ડન્ટ હોય છે કેમ કે આપણને ઓક્સિજન મળી લે ફ્રૂટ્સ મળી લે સા પાવર મલી રે હા ને ઔષધિ લાકડું છે એ પણ આપણને મળી રહેે અને વૃક્ષો તો પ્રકૃતિને આમ અમૂલ્ય વરદાન છે પૃથ્વી પર નામ તમામ જીવોના જીવન માટે વૃક્ષો અત્યંત જરૂરી છે
એ તો છે જ એ તો તમે સાવ સાચી વાત કીધી
હા અને તેઓ ખાલી આમ આપણને ઓક્સિજન જ નથી આપતા પરંતુ પર્યાવરણ ન બે જાળવવામાં પણ આમ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે
એનું એનું જ મતલબ એના લીધે તો વરસાદ આવે છે
હા અને આજકાલ કેું પોલ્યુ તેના કારણે તાપમાન પણ વધી જશે એટલે આમ તાપમાન વધારવાવામાં પણ આપણને ઘણી રીતે મદદરૂપ થતા હોય છે
એના કારણે તો છાયો મળે એટલે ગરમી પણ ઓછી લાગે
હા અને વૃક્ષો કેવું હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન છોડે છે જેના કારણે કાર હવાનું શુદ્ધિકરણ થાય છે, અને તેઓ પ્રદુષણ ઘટાડે છે. અને પૃથ્વીનુ, તાપમાન પણ નિયંત્રિત રાખે છે.
બરાબર, બરાબર એ તો તમે એકદમ સાવ સાચી વાત કરીધ છે, હા
હા, અને ખેડૂતો માટે વૃક્ષ ખૂબજ આમ ઉપયોગી છે. તેઓ આમ જમીન જમીન ન ધોવાન અટકાવે છે, અમુક વાર તો કેવું કે વરસાદ વધુ આવીઈ જાય, ને તો જમીનનું ધુવાણ થઈ જાય છે, એના કારણે પછી પાક સારો નહી, થતો એટલે બધુ, બેલેન્સ નહ, થતું. અને વરસાદ લાવવામા, પણ આપણને ઘણી રીતે મદદ કરે છે.
બરાબર એ, તો તમે એકદમ સાચી વાત કીધી છે. એટલે, ઓલ ઓવર ર બસ તો આપણા માટે ખુબ જ ઉપયોગી છે. એમ પણ અત્યારે કોઈ, સમજવા ત. નથી. ને એટલે બધા વૃક્ષો કાપવા લાગે છે.
હા, સાચી વાત છે. એટલે બને એટલુ, તમે વૃક્ષો વધારે વાવો
એજ ને આપણને પર્યાવરણ વિભાગ, માંથી પણ એવું જ કહે છે. સરકાર છે. કે પર્યાવરણ વિભાગ છે, લોકો તો કેટલા કેટલા કાર્યક્રમો વૃક્ષો પર થાય છે.
હા એ એ તો વાત સાચી છે, આજકાલ તો કેવું શાળાઓને કોલેજોમાં પણ ઘણા બધા કાર્યક્રમો યોજાતા હોય, છે. હણાં જ આપે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો એમાં પણ ઘણા બધી શાળાઓ, અને કોલેજો એ વૃક્ષો રોપ પણ કરવામાં ભાગ ભજ્યું હતુ.
હા, એ પણ છે. અમે જયારે ભણતા ત્યારે અમે પણ એવું કરેલું છે, અને અમને તેવી સલાહ આપ આપવામાં આવતી કે તમારો જયારે, પણ જન્મ દિવસ આવે કોઈ, ખાસ દિવસ આવે તો કોઈ ના કોઈ વૃક્ષ, તો આવવું જ જોઈએ
હા, અમારે પણ કોલેજમાં કેવું અમારા એક સર છે. એ પણ આમ આવીજ રીતે, એમના જન્મ દિવસે આમ દર વર્ષે બે વૃક્ષો આવે છે. હ અને હમણાં તો ઘણા બધા એમને વૃક્ષો આવયા છે, ઘણા મોટા પણ થયા છે. કેમ કે બહ જૂના શર છે, એટલે હા અને ઘણા પક્ષીઓ, અને પ્રાણીઓનું રહેટાણ પણ આ વૃક્ષો જ હોય છે. જો વૃક્ષના હોય, તો પર્યાવરણ નુ સંતુલન ખોરવા ખોરવાઈ જાય છે. અને અમુક વાર તો કેવું થાય, કે તમે વૃક્ષોની કાપણી આમ તમે વધુ કરો ને તો એ ઘણું પ્રાણીઓ, માટે પણ નુકસાનકારક બને છે. કેમકે, એ લોકો નો રહેટાણ જપ અ જગલોમાને ત્યાં હોય છે, એટલે જોઈ જંગલ વૃક્ષો, કાપો તો જંગલો માંથી રસ્તા ઉપર આઈ જાય છેને. અમુક વાર તો મૃત્યુ પણ પામે છે.
એજ ને ઘર જ જે લોકોનુ એ હોય, જંગલ એટલે પછી, એ લોકો જાય ક્યા આપડે એમના ઘરમા જતા જઈએ, તો પછી એ લોકો રસ્તા પર જ આવી, જાય ને
હા એટલે, બને એટલા વૃક્ષો વાવો અને આજે, તો કેવું વધતી વસ્તી છે. ઔદ્યોગીિકરણ છે, અને શહેરીકરણના કારણે પણ આ વૃક્ષોનુ અંધાધૂત કામ કપ થઈ, કાપ કામ થઈ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ, આમ વૃક્ષો કપાઈ રહ્યા છે. કેમ તો કે બસ વસ્તી છે એને જગ્યા પૂરી નહી પડી રહેતી રહેઠાણ માટે અને હમણાં તો આપડે જોયું તું કે અરવલ્લી ને પણ લોકો કાપ પાની આમ તૈયારી કરી રહ્યા હતા
હા હા હમણાંનો જ કિસ્સો છે એતો
હા અને તમે તેવું કાપકૂપ કરો તો તેના કારણે આમ ગ્લોબલ વોર્મિંગ છે પ્રદુષણ છે છે પાણીની અછત છે અને આબોહવામાં પણ પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ એટલે બને એટલું વૃક્ષોનું તમે સંરક્ષણ કરો તો એ સારું રે
એ તો સાચી જ વાત છે એવું જ કરવું જોઈએ આપડે તો અને સારું કેવાય કે લોકો સમજીને અરવલ્લીને કાપવામાં કદાચ અત્યારે શું વિલંબ ટાઈમ લાગે છે એમ કે કોર્ટે હજુ કાયદો પસાર કર્યો નથી કારણ કે બધા ન દબાણ આવે છે એટલા માટે અને લોકોને ખબર પડે છે એટલી સારી બાબત છે. કારણ કે અત્યારે જે એના કારણે થાય છે, જે પણ વરસાદ આવે તો વધારે આવે ને ના આવે તો પછી દુકાળ પડે.
હા
અને બીમારીઓ વધારે ઉત્પન્ન થાય ને એ બધું જે વાત બધું અસામાન્ય વસ્તુ થાય છે. છે ને એટલે બધાને ખબર પડે છે કે, આપ પર્યાવરણ નું જોખમ આપ આપ ને તો પછી આપણને બદલામાં એવું જ આપવાનું છે.
હા અને કંપની જેવી એરિયા હોય ત્યાં પણ આ વૃક્ષો વાવામાં વધારે આવે છે કેમકે ત્યાં એ લોકોનું પ્રોડક્શન હોય હોય છે એ અમુક જે ઝેરીલા વાયુ હોય છે એ એનું કરતા હોય છે. એના કારણ કારણે મનુષ્યને આમ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. એટલે ત્યાં તેવા એરિયામાં વધારે વૃક્ષો વાવતા હોય છે. અને વૃક્ષો તો આપણને કેવું નિસ્વાર્થ સેવા અને સહનશીલતા અને પરોપકારનો પાઠ પણ શીખવતા હોય છે કેમકે એ લોકો આમ તડકો વરસાદ અને તોફાન સહન કરીને પણ બીજાને છાયો અને ફળ અને જીવન આપતા હોય છે.
એજ ને આપડે વૃક્ષ એજ એટલે વૃક્ષ આપણા માટે તો મા બાપ જ કેવાય જેમ મા બાપ આપડી સેવા કરે એવી જ રીતે વૃક્ષ પણ આપ નિષ્ફળ ભાવે સેવા કરે, છાયો આપે, ફળ આપે, જીવવા માટે ઓક્સિજન આપે,
સાચી વાત
એટલે એક બીજી રીતે જોવા જઈએ તો એ આપણા મા બાપ જ કેવાય.
હા અને અમુક વાર તો કેવું થાય કે ભર ઉનાળે કોઈ જે મનુષ્ય છે એ જતો હોય તો એને આમ છાયો પણ પૂરો પાડતો હોય છે. અને ગામડાઓમાં તો કેવું કે આવા જ ઉનાળાના સમયમાં વાવણી કરવામાં આવતી હોય છે, કાપણી તો એ સમયે વૃક્ષો ઘણી રીતે મદદરૂપ થાય છાયો તરીકે કેમ કે જે મજૂરો હોય છે એ લોકો ત્યાં જ આરામ કરવા બેસતા હોય છે ઠંડુ છ છાયો ને પવન પણ આમ સારો આવતો હો હોય છે.
બરાબર બરાબર એકદમ સાચી વાત છે હો તમારી
હા અને તેથી આપણે પણ આમ વૃક્ષોની જેમ બીજાના જીવનમાં પણ સુખ અને સહાય પહોંચાડવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ એ પણ આપણને આમ વૃક્ષોથી શીખવા મળવા જેવી બાબત છે.
હા એ તો છે જ.
હા અને જો આપણેે આમ આજે વૃક્ષોનું રક્ષણ નહી કરીયે ને તો ભવિષ્યમાં તેની ટી કિંમત ચૂકાવી પડશે. અને એ કિંમત તો આપણે આજકાલ જોઈ જ રહ્યા છે કે અનિયમિત વાર્તાવરણ થઈ ગયું છે. વરસાદ ક્યારે પડે એનો કોઈ સમય નક્કી નહી હોતો. અમુક વાર તો ઉનાળા માં પણ પડી જાય અને થોડો ટાઈમ પડે પછી તો એવો તાપ આઈ જાય છે ને કે આપણને એવું જ લાગે કે ઉનાળો ચાલુ રી ચાલુ થઈ ગયો છે.
હા, એવું જ થાય છે એની આડઅસણ તો થાય જ છે. અત્યારથી જ આપણને આ દસર બહુ દેખાવા લાગી છે. એટલે આપણે અત્યારથી સાઉ જસ્ટ થઈ જવું જોઈએ.
હા, અને જો તમે સાવચેત નહી થાવ તો ભવિષ્યમાં ઘણી મોટી કિંમત ચુકાવી પડશે. અને વૃક્ષો વિના તો આમ પૃથ્વી પરનું જીવનની આપણે આમ કલ્પના કર કરી શકતા નથી. તેઓ આમ આપણું જીવન પર્યાવરણ અને ભવિષ્ય સુરક્ષિત રાખે છે. જેથી વૃક્ષો બચાવો અને પર્યાવરણ બચાવો અને જીવન બચાવો. અને વૃક્ષોનું કરવું અહ રક્ષણ કરવું એક દરેક નાગરિકની નૈતિક ફરજ છે. એમ તો કોઈ એક મનુષ્ય જો વૃક્ષોમાં આવશે તો કશું નહી થઈ રે અને દરેક મનુષ્ય જાગૃત થઈને જો વૃક્ષોનું રક્ષણ કરશે. તો તેનાથી પૃથ્વી ઉપર ઘણી જ ફેરફાર જોવા મલશે.
હા, એ તો તમે સાચી વાત કીધી.
હા, સારું સારું વાંધો નહી.
હા હવે તમે જે પણ મને, હા તમે જે પણ મને સમજાયું કીધું એ હું ધ્યાનમાં રાખીશ
હા સારું સારું. હા.